હેલો.
કેમ છો મજામાં?
હા જી.
જાગી ગયા.
હાવ.
આજ તો સન્ડે છે ને
હા પણ ઊંઘ ઉગડી જાય રોજ ની જે ટેવ પડી હોય તે પ્રમાણે
હા અ અને સવાર થાય ભરવાય ને એ બધું બી કરવાનું હોય કામ એટલે આઠ વાગ્યા સુધી જ આવે એટલે
હા પાણી તો બો જીવન ઉપયોગી વસ્તુ છે અને આજનો આપડો ટોપિક પણ છે. પાણી બચાવ અને જળ સંરક્ષણ.
સાચી વાત છે હમમ હમમ. સવારથી આપ
આપડા ત્યાં રોજ નળ માં પાણી આવે આટલા આપવા ને પાણી ની કિંમત નથી સમજાતી. બાકી જ્યાં પાણી નથી નળની વ્યવસ્થા નથી પાઈપલાઈન નથી ત્યાં આગળ પેલાના જમાનામાં લોકો ગામડાઓમાં પાણી છે. કુવે થી તળાવથી કે નદીઓથી ભરીને લાવતા હતા એક એક માં આટલું કે એક એક બેડું ઉચકીને લાવે ત્યારે પાણીની કિંમત સમજાય કેમ કે બધું કામ એનાથી જ કરવાનું હોય તમારે રસોઈ કરવી હોય પાણી વાપરવાનું ધોવાનું નાહવાનું બધું કામ એટલા પાણી થી જ ચલાવવું પડે એટલે બધા લોકો ઉપયોગ સમજીને કરતા હતા એટલે પાણી ની બચત થતી હતી અને વેડ વેટફા તુ અટકી જતું તું
અમારે કાલે એક ફ્લેટમાં મોટર બગડી ગઈ બોર છે
હમ હુ
સડી ગઈ હતી એટલે અચાનક જ પાણી બંધ થઈ ગયું રાત્રે એટલે કોઈની પાસે એવો સ્ટોક બી ભરેલો ન હતો અને સવારથી ઉઠીએ એટલે બધાને વોશરૂમ જવું છે નહીને કોઈને ઓફિસ જવું છે પાણી માટે પીવાનું પાણી જોઈએ સવારથી આવી ગરમી છે એટલે એટલે બધાને પાણી ની એટલી તકલીફ પડી ને કે સવારે બધા છ વાગે પાણી આવે નગ નગરપાલિકાનું
તો બધાને ઉઠવાનું પણ આમ અમુક ટાઈમે બધાને તકલીફ પડે પણ જયારે બધા એમ વિચારે કે હું વહેલો જાઉં ને વહેલો જઈને અત્યારે કોઈ આવ્યું નહિ હોય બધા ઉઠયા નહી હોય તો હું વહેલો જઈને પાણી ભરી દઉં તો અમે જયારે નીચે ગયા તો જોયું તો વીસ થી પચીસ ડોલો પડી હતી ને બધા લાઇન્સરો ઊભા હતા અને પાણી માટે પણ લોકો ઝઘડવા માંડ્યા કે બધા બે બે ડોલજ ભરો બધાને ભરવા મળે આઠ વાગે પાણી જતું રહેશે તકલીફ પડશે એટલે પાણી ની કિંમત ત્યારે સમજાય જ્યારે તમને ના મળે અત્યારે વરસાદ પણ ઓછો છે એટલે વરસાદનું પાણી પણ આપણે બચાઈ રાખીએ તો એઈ એનું ટાંકું એક બનાય ને એમાં જયારે વરસાદ પડે ત્યારે એનો બચાવ કરીએ અંદર ભરીએ તો આપ આખુ વરસ આપડે એ પાણી નો ઉપયોગ કરી શકીએ છીએ અને ને પાણી વરસાદનું પાણી વૃત સમાન છે કેમ એનાથી ઉકાળીને આપણે પીએ ગાડીને તો કોઈ રોગ નથી જતા અને ચોખ્ખું પાણી મળે છે જય્યારે અત્યારે તો આરો કે બોર કે એવા પાણી થઈ ગયા તો એનાથી આપણને
હાથ ના દુખાવા પગ ના દુખાવા સંધિવા જેવું થઈ જાય છે આપણને ને નુકસાન કરે છે પાણી આ બધું આરો નું ને એનું અંદર એટલે આ બધી વસ્તુ એવું છે ને જયારે વા વરસાદના પાણી થી તમે માથું પણ ધોશો તો કંડિશનર જેવું કામ કરશે એટલે પાણી બચાવવું જરૂર ખેડૂતો પણ અત્યારે રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે એ લોકો ખેતી કરવા માટે બધું બીજ બીજ કરી નાખીને વાવણી કરવા માટે તે રેડી છે પણ આ વખતે વરસાદ એટલો લેટ છે ને ઓછો છે કે ખબર નથી પટતી કે ક્યારે વરસે વરસદ આવશે
સાચી વાત છે પાણીની બચત તો કરવી જ જોઈએ અને પહેલાના જે મકાનો હતા અત્યારે બી પોળોમાં અને બધા જે જૂના જમાના મકાનો હતા હતા એમાં વ્યવસ્થા એ રીતે થતી કે વરસાદ ના પાણી નો સંગ્રહ સીધો નીચે ટાકામાં થઈ જાય પછી એ જ પાણી આપડે પીવામાં આખું વષૅ કામમાં લાગે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ સૌથી સારામાં સારું પાણી વરસાદનું પાણી કહેવાય એક બગાડતું પણ નથી અને અ ખુબ જ ફાયદાકારક હોય છે. એટલે પાણીની બચત તો બધા કરવી જ જોઈએ. કેમ કે એવું કહેવાય છે કે વિશ્વમાં આપડી વસ્તી વધતી જાય છે. અને પાણીનો જે પુરવઠો છે. એ એકદમ બહુ જ લિમિટેડ છે એટલે હવે જે યુદ્ધ થવાના ચોખા પાણી માટે થવાના એવું બધા નિષ્ણાતો કે છે. એટલે ચોખા પાણીની જેટલી બચત કરીશું એટલ આપણા માટે અને આપણી આગળ આવનારી પેઢી માટે એટલું જ ફાયદાકારક રહેશે.
અને આપણે પાણીની બચત કરીશ તો પશુ પંખીને પણ પાણી મળશે ન તો પશુ પંખી પણ આટલી ગરમીમાં કાળજાળ ગરમીમાં પાણી વગર એટલા હેરાન થાય છે કે નથી એ બોલી શક કે અમારે પાણી જોઈએ છે પણ આપણેે જ સમજીને એમને પાણી
તો એ લોકો પાણીનો ઉપયોગ કરી શકે અને એમને પણ પાણી પુરતું મળી રહેે અમારી બાજુમાં મહારાજ સાહેબ રહે છે જૈન સાધુ સાધુ મહારાજ સાહેબ છે. એ લોકો પાણીની કેવી બચત કરે ઉકાળેલા પાણી લાવે અને એક જ ડોલમાંથી એક પરત માં કપડાં ધોવા માટે પાણી લે છે. અને એ પરાત ની અંદર કેટલા બધા અને એકદમ વ્હાઈટ ને મેહેલા કપડાં ધોવે અને એક જ ડોલની અંદર એટલે પરાતમાં ઘસે ધોવે સાબુ પાણી આખું નીચોવી દે પાછું એ પાણી ગદું થાય એની અંદર બીજા જૂના કપડા જે વધારે મેલા હોય એ ઘશે એક બીજા ડોલમાં કાઢી લે ને પાછું બીજું ચુખ્ખું પાણી લે એની અંદર હાથ નાખી નાખી એટલું ચોખ્ખું પાણી કરી દે અને પછી લૂછે કરે ને તારે એટલે સફેદ કપડા બી એટલા ચોખ્ખા થાય. એટલા ઓછા પાણીમાં આપડણે જોઈએ તો એમ લાગે કે આપણેે તો નળ જ ચાલુ કરી દઈએ નાવા બેસીએ તો શાવર નીચે હવે તો બધા ફ્લેટોમાં બધા કરોડો કરોડો રૂપિયા ના ફ્લેટ લે તો બાથરૂમ તો હોલ જેટલા તો બાથરૂમ બનાવે અંદર બાથ ટબ બનાવે છે. એટલે અને ગરમી એટલી પડે છે કે એસી વધી ગયા છે તો એસી માં પણ ત એટલું પાણી નો ઉપયોગ થાય અને આ રિસોર્ટ અત્યારે તો બધા ઘરમમાં જ્યાં હોય ત્યાં બધા રિસોર્ટ ખોલીને બે બધાને પૈસા કમાઈ લેવા છે એટલી મોટી જગ્યા-' એટલા બધા પાણીનોો સંગ્રહ કરે છે અને પાણીનો બગાડ બી થાય છે. એ લોકો સમજે ને પાણી બચાવે તો આગળ જતા બહુ જ સારી વસ્તુ છે આપણે એને બચાઈ શકીએ.
હા આપડણે પાણી બચાવવા માટે સાવર નો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. કાર કે સાવર માં તમે નહવા બેસો એટલે કેટલું પાણી વેઠવાાય જાય તમને ખબર જ ના પડે જયારે ડઢોલમાં કે બાલ્ટીમાં પાણી લીધું હોય કે ભાઈ આટલા પાણી થી જ મારે નાવું છે તો એ રીતે આપણે પાણી પણ બચી શકીએ અને ઘણું બધું પાણી વેતુ અટકી જાય. એ સાવર છે બાટ ટપ છે એમાં તો પાણીનો પુષ્કળ વેટભાટ છે સ્વિમિંગ પુલ હોય ત્યાં હોય ત્યાં બધા નાવા બધા જતા હોય. એમાં બી પાણી ઘણું બધું વેફાય અને અમુક દિવસે એટલું બધું પાણી પાછું ખાલી કરી દેવું પડે એટલે બધો પાણી નો બગાડ પાણીની કિંમત તો ગામડામાં કે અથવા દુષ્કાળ પ્રદેશ પ્રદેશમાં જ્યાં લોકો એક એક ટીપા માટે તરસતા હોય. એમને જઈને પૂછો તો ખબર પડે એટલે પાણીની બચાવવુ ખૂબ જ જરૂરી
હવે ગામડામાં તો પાણી લોકો બચાવા નદી એ જાય છે. ત્યાં જ નાઈ લે કપડાં ધોવે અને કૂવામાંથી એલોકોને ખેંચવું પણ પડે છે પાણી પણ એ લોકો બચત કરે ભરી રાખેં બધી જ છે આવતા પાણી એ જ ધોઈ દે એટલે પાણી નો એટલો સંગ્રહ કરવાની પણ એ લોકોની જરૂર નથી પડતી એટલે પોતાના માઈન્ડથી પણ એ લોકો કરે અને હવે તો તો સાદામાં પેલામાં એના કરતા વધારે પાણી વેસ્ટનમાં વધ વપરાય છે. ફ્લસ કરો એટલે એક સાથે એટલું બધું પાણી જતું રહે છે અને ફુવારો છે કે એ પણ તમે ક્લીન કરવા માટે એટલું બધું પાણી વેસ્ટ કરવું પડશે ઇન્ડિયનમાં આપડે એટલું બધું નથી કરવું પડતું હ એટલે આ રીતે પણ જેમ ફેસેલટી વધતી જાય છે એમ એમ પાણીનો પણ લોકો બહુ જ વેરફાાર કરે છે. જ્યાં ત્યાં કોઈ નવા મકાન બની રહ્યા છે અમારી સામે તો આપડે જોઈએ કે ઘર બનાયું છે તો સિમેન્ટ આખો પૂર્યો છે સિમેન્ટને પાણી જરૂરી છે કારણ કે તો જ એ પાકું મકાન થશે એને મજબૂત બનશે. એટલે પાઈપ દ્વારા એટલું બધું પાણી આપવું પડે છે કે આમ જોઈએ ને તો આપણને લાગે અત્યારે કોઈનાથી જાતે કામ નથી થતું બધા ના ઘરે કામ વાડી અને કામ વાડી નું એવું છે કે આપણું કામ મારું કામ ફટાફટ ત્યાં કરી દીધું કામ એટલે નળ ચાલુ રાખી જ વાસણ ઘસે પાણી પોતા કરે કપડા ધોવે તો નળ ચાલુ ચાલ ભલે ને પાણી જતું હોય એને શું ફેર પડવાનું છે. એટલે એ લોકો એટલું પાણી વેડફેસે કે ન પૂછો વાત અને અમારે ત્યાં સુરતમાં મા મામાજી રહે છે ત્યાં આગાડી તો એ લોકો ક્યા એવું છે કે તમે જે રીતે પાણી વાપરો ને એનું લાઈટ બિલ આવે એટલે તમે પાણીનો જે વેડફાટ કરો તો તમારું બિલ વધારે આવે. એટલે લાાઈટ બિલ કરતા પાણી નું બિલ વધારે આવે એટલે તમને લાગે કે આપડો વેડફાટ કયા જાય છે. એટલે એ લોકો ખોટી કામ વાળી પણ નથી રાખતા જાતે કામ કરે છે અને પાણી પણ હોય આવતું હોય પૈસા ચૂકવવા પડતા હોય તો આપડે પણ પોતાની રીતે આપણે પાણી બચાવ કરી શકીએ.
હા પાણી બચવા માટે અત્યાર બધી જગ્યાએ મોટા શહેરોમાં આવી રીતના પાણીના મી ટર આય ગયા છે એટલે લોકો એ રીતે સારું છે લોકો એ પ્રમાણે બિલના ભયથી પણ પાણી વેળફતું અટકી જાય કે જેમ તમે લાઈટ બિલ વાપરો એ રીતે જેટલું પાણી વાપરો એટલું બિલ વધારે આવે. એટલે પ્રમાણે લોકો પાણી નો ઉપયોગ પણ સમજીને કરે. અને ખોટું વેળપતું અટકી જાય પાણી
અને અત્યારે તો વૃક્ષો પણ એટલા કપાઈ રહ્યા છે વૃક્ષ જેટલા વાવીએ એટલે વૃક્ષોને પાણી મળે તો એનાથી પણ પણ આપને ગરમી ઓછી લાગે છે નેચરલ ઠંડક મળે છે તો આપણેે એસી ના પણ એટલા ગામડાઓમાં ક્યા એટલા એસી હોય છે તો એ ગા લોકો કુદરતી ઠંડક પેહરે છે બપોરે ઝાડ નીચે બેસે છે તો એમ પંખાની પણ જરૂર નથી પડતી એટલે એની પણ એટલી બચત થાય છે.
પાણીથી બધી વસ્તુ ચાલે છે પાણીનો વરસાદ પણ કેમ જ્યાં પડે જ્યાં વૃક્ષો હોય ત્યાં આગળ હરિયાળી ના હોય વૃક્ષ સોના પાણી પણ ઓછું વરસાદ પણ ઓછો પડતો હોય છે. એટલે પાણી બચાઈશું તો જંગલ પણ બચશે જંગલ બસશે તો પશુ પક્ષી બસશે અને ખેતીને બધા માટે પાણી તો જરૂરી છે જ આપણા જીવન માટે પણ એક વાર તમે ખોરાક વગર ચલાવી શકો પણ પાણી વગર ચાલી શકે નહી.
તમારી જોડે વાત કરવાથી ખુબ આનંદ ઘણું ઘણું જાણવા મળ્યું ખૂબ ખુબ આભાર. હ